હલો.
હલો.
શું કર હ. હલો. હલો.
હા બોલ.
સુું કર હ.
ક શું નહી અમે તો જઈએે રાણકીવાવ ફરવા આવું એક
જાનકી વાવ તો પેલા કીધું હો તો આવ તો ખરે હવે ટમ હોય તો ક્યાંથી આવ કામ કર્યું બધું એટલા પેલા કીધું હો હત સવાર માં તો આ થય.
હમ તે વાંધો નહ ગમે ત્યાાર જતું રહેેવા ક્યાં દૂર હે રણકીવાવ
દૂરતો નથી કોણ કોણ જાાવશે.
ફેમિલી બધી અને મારી બે ત્રણ ફ્રેન્ડો.
ચાલ રાતો ટિકિટ કેટલી હ રાતીમને
આમ કેવા જે ફોરેનર હ ને એમને સો રૂપિયા અને જે ઇન્ડિયા વાળા છે એમની ચાલીસ રૂપિયા.
અને દિવાળીન તો ફરે માથ તેાય દવા નિબસુવિધા હું આમ એટલે સતગિકટ થાય
હા પણ તમે ગમે ત્યાં જાાવઓ ને તો દેખાઈ
બઉ જ આવે અત્યારે ગણી તો એટલું પ્રખ્યાત થાય છે ને નંબર આ
એક વા ત્યાં બે ત્રણ કેવા આયા હશે કોલકતા થી તો એ અમને કેહતા હતા કે તમે કેટલા લખી હો તમે ગમે ત્યાં આવ હોય તો આવીય શકો. અમારે તો કેટલા મહિના રાત જોવી પડે પછી હવે. તો મેં કીધું કે અમે તો અહિયાં જ છેએ ને તો એ રોજ નથી આવતા અમુક કોઈ ઈચ્છા થાય તો જઈએ બાકી કે નહી જતા.
અમલ અમાર ગયા બે વરષથીયા રાક્યા વે નથી કરતો અ ગયા બે વરષ... છે, કોઈ ટાઈમ જ મળતો આપને તો...
હા, એ લોકોને જોવા એ લોકો જોવા માટે ટમ બચાય નહી આવે... આપ તો કે હવે શું વાર તો આય હ કેટલી વાર જોવાનું હોય.
સાાચી વાત આપડે એવું હોય કે આખા દ કોણ ગાય રાખતાળા હોય, આપડે કેટલી વખત જોયું. નાણી લોકો બધ જ જોયું ના હોય એટલે નવાય લા રાી આવ... કે નાનકીિઓ કેવું હશે શું હશે. કોને બનાવી હશે એ બધું થાપું હશે, તો બધા કેચન બધા... ઇન્ફોર્મેશન લેવા માટે આવતા હોયમ કેવા મુલાકાત... રાખ કેટલા મોટા મોટા કલાકારો સેલિબ્રિટી બધા નરેન્દ્ર મોદી એી આ હોય. ગણત વાવ જોવા માટે.
હમ, રણકી વાવ તો... એ રાણકી વાવ તો એક વાવજે શું કેવાય કોઈને... પાણી પીવા માટે બનાઈ હતી કોઈને પાણી ભરતા મુશ્કેલી થાય, એટલે સીડીઓ એ બનાઈ હતીી. અને થોડી કલાકૃતિ એ કરે દીદી. પણ એમને શું ખબર હતી આગળ એટલી ફેમસ થઈ જશે, ગી વર્લ્ડમાં શું કે ઉમેરાઈ જ હશે.
હા, પ્રાંસીરાાવ નો હ નંબર આવે, હવે તો વિશ્વમાં નંબર આવે. ઉદયમતી, હા ચિતલા જે બનાય છે, રાણી ઉદયમતીને જ...
રાણી ઉદયમતી એમની પ્રજા માટે બનાવી હતી. કેમ કે એમને પાણી પીવા મુશ્કેલી થતી, બહુ દૂર જવું પડતું, એટલે એમને રાણખીઓ બનાવી. પણ હવે તો વાવ માં પાણી ભરાતું જ નહીિ.
અમુક તો ધાર્મિક એટલા હ તો અમને ખબર નહ કે રાચવા કેમ બનાવે ત અમુક તો એવો વિચાર કે... હા, ના રાની ઉદય મતી હ ને અંદર હીરો હતા, દીધો તો એઈ જગ્યા ઉપર. તોછી સાફ આવેને નાગરાત એને સાફને ના... લેવા માટે નાખી રાખી વા કોડી નાખી. પછી ખોજવાથી ને તો રાની ઉદય મ એ હીરો જાયબ કરના... તો અંદર જેવો નાગરાજા ડંસ માર એ પાણી બ પાણી નો ફુવાર હતો ને બાર ફૂટવામાં આવ્યો અમુક વસ્તુ એને ક હવે કઈ વાત સાચી માનવી રાણી...
રાણકી બા વિશે તો લોકો કેટલું એ કે હવે તો શું કેવાય. ત્રણ ચાર માન ની નીચે તો જવાય નહી દેતા બધું. તૂટી ગયું હે એટલે બધે શું કેવાય. આમ ધાામલા બનાવી દીધા કે નહી કરવાનું.
હા હવે તો લી વાાવ એટલી ફેમસ... થઈ ગયા ને તો લોકો શૂટિંગ કરવા માટે નાનકી આવે હવે શું. હવે બધા વસ્તુ છે તે... રાંખી વાળ સુધારો એટલો કર તો શ ઉદઘાદન હોય રાચી વાળ... રા પા પાટણ નો સ્થાપના દિવસ હતો તો રા એટ વસ્તુ સજાઓ હોય.
હા રાણકી મામા... શ કે નાઈટ શો એ થાય વચ્ચે એ થયો તો અમે ગયા જોવા બધા.
હા બહુ નાઇટ તો થાય હ... રાકીમ તો હવે જ હ ને એટલું બુલેટ ટ્રેન આવની નેની. મે આખે માટે.
હમ પણ રાણકીવામાં ફરવાનું છે રાણકીવા સિવાય અને એમાં... ત્રણણ સિવાય નીચે જવાય ત મને એવું થતું હતું, કે... કેવી રીતે જઈએ કેવી રીતે જઈએ કોઈ જોતું ના એવી રી જતા રહીએ કેમ કે એવું અંદર થયું. થતું હતું કે શું હશે? શું હશે? છેલ્લા માળો પર શું હશે?
નીચે જોઇ ને બીક લાગે હું રાંધ હજમ જોવા ની મજા આવે પણ નીચે ભીખ લાગે ડર લાગવા માંડે. એ પડી ગયા એ પડી ગયા એવું થાય હ. તમે કેટલી વખત જાય રાનકીવા?
રાણકી વાવ તો બઉુ ફેમસ છે બઉ જ
બહ હોય અંદર તો આટલો કચરો પાડ્યો હોય ને તો દંડ થઈ જાય ફલગાર્ડંડ. તમે લોકો અહ રા્રાંચ ફોટા પાડવા માટે ઓમ મસ્ત જગ્યા.
હા રાણકી વાવ તો પહેલે થી જ બહુ ફેમસ હતી બઉ જ.
હા એક વહત તો તારક મહેતા શો હેને એમા પ્રોડુસર તારક મહેતા રે ને ઇ આયા હતા, ઇ ફેમિલી સાથે આયા હતા. કે એમને કોક ધનકીવા માટે હ ને ખાસા પૈસા બી આપ્યા છે એમને તો.
હમ્મ બઉ પેલે અમે તો શું કેવાય પહેલા અમે નાના હતા ને તો અમે સ્કૂલ માંથી પ્રવાસ લઈ જતા તો અમે તો બઉ ખુશ થતા હા કે રાણ કી વાવ લઈ જાય કે હવે તો નાસ્તા લઈ જસુ રમશુ ત્યાં ઊંઘી જશુ ઘાસમાં ઉપર થી ની ચે રગડ શું કેટલું બધું વિચારતા
હા અમારે ત્યારે ફરવા લઈ જતા મને ચાલતા લઇ જતા.
હા અમને તો લઈ જાય કઈક સકડા બકડામાં
અ મને ચાલતા લઈ જાય ને બઉ મજા આવતી
અને શું કેવાય અને હવે તો કોઈ લઈ જાય તોય
જાઉં એ જમતું નહી, જાઓું જમતું નહી હવે તો નહી?
હલો.
હલો.
હા બોલ.
આખો દિવસ નો પ્લાન હ કે બપોરે આવતા જ રહેશો.
જોઈએ જયારે ઈચ્છા થાય આખો દિવસ પડ્યો જ છે ખુલ્લો, જે એમ ઈચ્છા થાય તો આઈ જવાનું પહિ આગળ સહસ્ત્ર લિંગ તળાવ હે ને તો એક ત્યાં આટો મારી આવશું.
ચાલ આમ તો મેં તમારા બર ડે હતો ને તો ફોટો શૂટ કરાય હતો રાનકીઓ બહુ મસ્ત ફોટો શૂટ થયા હતો રાન કોઈ જગ્યા એવી મસ્ત હે
હા બહુ મસ્ત જગ્યા અને વરસાદમાં પણ તમને વધારે મજા આવે તમે જાઓ તો.
હા બઉ મજા આવે નાના છોકરાઓ તો જાય ને એવા ગારડનમાં આવ ગાર્ડન રમવામાં માંંડ અમુક તો પિકનિક કરવા માટે આવે તો નાસ્તા વાસ્તા બધું લઈને જાવ પણ કચરો વાળવા દેતા કચરો ડસ્ટબિન પણ નાખ તો ફેમિલી સાથે આવે ને તો બધા પાછળ નું પાછવાના અર નાસ્તા મુક હો નાસ્તા કરતા જોયા
કોઈ ન આ કોઈ બારનું આવે આપડા ઘરે મહેમાન-વહેમાન તો એવું જ હોય. કે હેડો રાણકી વાવ ફરાઈ ફરાઈએ તમને
હા બાર થી આવન તો આપડે કશું ના રાણ કી વાવ જોઈ આઈ એ હેડો રાણ કી વાવ જોઈએ રાણ કી વાવ જઈએ તો મસ્તી ફોટા પાડીએ નાસ્તા કરીએને બધે ફરીએને પ સહસ્ત્રલિંગ તળાવ જઈએ બધે ફરતા ફરતા પછે આઈ એ સાંજે સાંજે તો મેમણાને જવાનો ટાઈમ થઈ જાય પછી રેતા ની હતા.
હા પણ શું ફ્રેન્ડસ જોડે ભી વધારે મજા આવે. અન ફેમિલી મેમ્બર જોડે તો એવું થાય કે હવે ફોટા કોણ સારા પાડશે? કોઈ પાડતું જ ના હોયને ફ્રેન્ડ હોય ને ત્યાં હવે તો આ મારા ફોટા સારા પડશે આમને તેમ
હા હવે રાણકીવાવ ની બાજુમાં કેટલી બધી નાસ્તાની દુકાનો થઈ ગઈ છે પેલા ત્યાં તો કશું હોતું જ નહી હવે તો દાલ પકવાન, આઈસ્ક્રીમ, ને પકોડી બધું રાણકીવાવ આગળ થઇ ગયું
હમ્મ કેટલું બધું થઇ ગયું એટલે મતલબ કોઈ ના એના દંદો હારો હેડન
હા ત્યાં તો અમે જ ને શરુ આત નાના હતા તો ટિકિટ કેટલે પાંચ
હા પેલા તો ઓછી હતી પણ હવે જેમ-જેમ વર્ષો જાય એમ-એમ પૈસામાં વધારો તો થવાનો જ
હા પાંચ રૂપિયામાં બધા છોકરાઓ ગેલા પ્રવાસ પિકનિકમાં ગયેલા નાના છો. દંત લેય હતા ને ચલે જન
અમે બોવ ગયેલા. આમ ક્યાં તો ત્યાં લઇ જતા. ક્યાં તો સાઈ બાબા ના મંદિરે
સાંઈબાબા મંદિરે એ અમને તો, રાનકીવાવ બહુ જ લઇ ગયા તા વાંદરા કેટલા બધાં હોય.
વાંદરા રાણકીવાવ કરતા સહસ્લિંગમાં વધારે હોય.
એ જગ્યા હારીયે કરવા મળે,
હા મતલબ સહસ્ત્રિંગમાં જવાની કોઈ ટિકિટ બિકિટ નહી એમ તમારે શાંતિ થી બેસવું હોઈ તો બેસી શકાય એમ,
હા એમ તા હોય એટલે પછી, આજુ-બાજુ વાંદરા બી બોવ હોય.
વાંદરા હોય. પણ આ શું કેહેવાય જો આથી આપણે એમને ખીજાઈએ ને તો આથી એ બિચારા એ એમનું કરે જાય અને આપડે-આપડે ફરી જઈએ.
આ જે નવા નવા સગાઈ થયેલી હોય લગ્ન થયેલા હોય ફરવા આવતા હોય
હા એ ત્યાં જ ફરવા આવતા હોય ને અમુક, અમુક સ્કૂલ માંથી બંક મારીને કોઈ જોઈ ના જાય એટલે રાણકીવાવ જતા રે
હા બધા ખાસ તો ફોટા ફોડાા બવા જાવ લાંચીાવ
તો રાણકીવાવ જવાનું હારું તાર જોડે. કેમેરો કેમેરો ની જરૂર ન પડે.
હા ફોટા પાડવા માટે બોજ આવે રાણકીવાવ જગ્યા એટલી સરસ છે. ફોટા બી બઉ મસ્ત આવે. ખુલ્લી વાતાવરણ ખુલ્લું આસમાન એટલા ઝાડો એટલા હોયને વાદળછાયું વાતાવરણ હોઈ ને તો બોવ મજા આવે ત્યાં
હા વાતાવરણ સારું પાછું. પણ આમ વરસાદ બહુ મજા આવે કેમ, કે એટલું બધું લીલું-લીલું હોય અને વરસાદ આવતો તો એ શું મજા આવે ફરવાની?
મજા આઈ જાય તો તો હા વરસાદ આવતો રાણકીવાવ ની અંદર ના હોતા કારણ કે પગ બગ લપતી જાય તોને ભોય જતા હ ભોંય ના ઉતરાય આદિવાસી ગાર્ડન છે ને ભય ના ઉતરાય
રણકીવાવની અંદર ના જવાય બાકી શું કેવાય બહાર તો ફરાય જ.
બાર તો ફરાય અંદર ના જવાય પગ બગ લપજાય તો વરસાદમાં થ એવું બહુ થાય અને વરસાદ પ એ ખીચું બહુ ખાય
હ એ જ ના અને રાણખીવામાં તો એક વાર ઠેક ચોથા માળ હુધી ગયા પછી જવામ તો જતા રેય પછી ચડવાનું હો ને એટલે પગ તો એવા થાક્યા! ને એટલા ને એટલી નાની વસ્તુ માં એ
ઉતરવું ગમે પણ ચડવું નહી ગમતું પાછું
તો આવ ને અને પાછી એટલી ઠંડક એટલી શાંતિ અને શું કેવાય માટીની સ્મેલ એટલી મસ્ત આવે ને અંદર થી
હા સ્મેલ મસ્ત આવે આ વા હવે માટી ની સ્મેલ તો બહુજ મસ્ત આવે
હ નીચે પાણી હોય તો જ આટલું બધું ઠંડુ હોય તો જ માટી ની સ્મેલ આવે બાકી પાણી ના હોય તો ક્યાંથી આવે એટલે લાગે સાતમા માળે પાણી તો હશે જ થોડું તો થોડું
પાણી તો હશે જ ને વાવ હોય એટલે પાણી તો હોય જ.
અન ત્યાં બધા દેવી દેવતાઓના શું કેવાય મૂર્તિઓ હોય છે. કેટલી બધી મૂર્તિ તમે ઓ ઓળખી ના શકો એવી એવી મૂર્તિઓ ત્યાં બનાયેલી
હા રા અગિયાર બાળની ખબર ને તમે.
હમ.
એમાં બ પાંચ કે છ માલ સુધી જાડ હે દે એને નેચ વાળ ની જાડે પાછ.
કેમ કે નીચેનો માલ હવે આટલા વર્ષમાં ખંડિત થઈ ગયા હોય તો તમારુ ઉપર ઉપર પડે તો તમારે હાનિ થાય તમને એટલે નહી જવા દેતા
હા ચોક પગ લપશે ને તો છે પાણી હોય તો પાણી ડૂબી જવાય ને પાછું.
તો પછી.
કઈ ની વાત તો હવે ના કરવે રાંચી વાજો તમારું મોડું થશે ન તો પછી આ
હા હા ચલો મળીએ આઈ
એ હા ભાઈ